તે પછી ના ના યાર કામમાં હતો શું કામમાં યાર દોસ્તાર માટે સમય ની મલે બાલપણમાં તો હવે એટલા. સાથે રમતા ફરતા ને એમ તેમ.
અરે બાળપણની વાત અલગ છે યાર ખબર કે નહી. બાળપણમાં કેવું આપડે ફ્રી હતા કે કામકાજ નહી હતું અહિયાં તો. કામ જ ચાલે કરે આ કામ એ કામ ઘરનું કામ આ કામ.
સાચી વાત છે યાર એ તો છે. બારપણ એટલે બારપણ આવતું કઈ ચિંતા જ નહી શું લીલા લહેરતી મજા હતા. જિંદગી સારી હતી બારપણમાં.
એ તો સાચી વાત છે. બાળપણ ની જે મજા હતી ને એ ખરેખર. એવો એ કે ન મા પણ પેજ જાઓ ન જે. એ કામ ના કે વી વાત તી. બા પણ મોટા થાવ. પછી આપણા છોકરા તો બાળપણથી. એ આપ પાપા નેખ આપે બાળપને શીખ. હા એ તો છે જ સાચી વાત છે.
મેન ક ખ ગુજરાતી ખાવાનું. જાતાતા.
હા એ તો મને ખબર છે યાર ગુજરાતી ખાવાની થાલીમાં તો ખુબ મજા આવી જ.
તનેુ ગુજરાતી શાળમાં એકદમ વધારેમાં ત શું ગમતું.
મને ઢોકળા હાથ છે પલા ઊંધય ખુબ ગમે.
ત શું મ તો ફાફડા જલેબી. નાસ્તામાં ને બપાળ માં દાલ ભાત ને છાત. રાત્રે. કઈ બી ચાલે ગુજરાતી થાલી જોતા હોય કે રોટલી. રોટલી પછી શું કે.
એવું નામ હતુ.
હ
હ બેંગન નો ભરતો ને. દાલ, ચાવલ અને અચાર જો ખાવાની મજા આવી જાયને.
એ તો જ છે જ. ચાલ આજે તને છે ને ગુજરાતી ખાવાની વિશેષ વાત કરો.
ચાલ આજે મને તું સમજાવ. આ ગુજરાતી એટલી ફેમસ કેમ છે ખાવાનુંમાં.
ગુજરાતી ભ ભોજન ખાસ એટલે ચિકન તેનું સ્વાદિષ્ટ જેમ. હોય છે ને એ તને કોઈ જગ્યા જોવાનું મળે તું ભલે. રાજસ્થાન દાલ બાટ, દાલ-બાટી હા. સાઉથ નો ઈટલી સાંભર ખાવા. જે માજા ગુજરાતી થ હાલીમ છે ને એ કશે.
હા એ તો એ તો મેં બહ સાંભળ્યું છે. બહ ઘરે જોયું છે આ ગુજરાતી લોકોની.
હા યાર મા મારા ઘરે અઠવાડિયામાં. બે દિવસ ગુજરાતી થાલી બને જ બને. એને બધાને ગમે અને જલ્દી બની જાય.
હા એક ઘણી. આપડે શું કે હ ઈઝીલી બની જાય. મારે ઘરે તો રવિવારે ખાસ જમવાનું બને છે.
શું બનાવે.
એજ આપડી દાલ ભાત તો અમાર તો સહાય તમે રવિવાર એ રજા હોય એટલે બહાર થી ખાવાનું લઈ આવું જેમ. ખમણ, ફાફડા. જલેબી લી આવ કેમ કે રોજ નાસ્તામાં એ પોહા પો ઉપમા પોહા ખાઈ ખાઈ ને ત્રાસી જાય પછી જલ્દી કામમાં એટલે. ઓફિસે જવાનું એટલે જલ્દી ખવાય બી નઈ ને ગમે બી નહિ. ઉપરથી તને ખબર સવારે સમય હોય એની કે ચાલ આ લ આવો. લી આવે જયારે રવિ વા દુકાન બી બંધ કશે જવાનું નહી મસ્ત ઘરે આરામ કરવાનો હતો. વ્યવસિત જ જામી લઈએ.
હા એતો છે, એક દિવસ રવિવાર મળે.
તું તો રહેવા આખો ઊંઘ મા જ કાઢે છે મને ખબર છે. પણ શું કરું એલા એક દિવસ મળે. સુવાણી આરામ છે. આખો દિવસ ગધ મજૂરી કરવાની. હા એ વાત એ સાચી. એમાં તો શું કહી શકે જો અમે કામ તો કરવા જવું પડે. પછી સોમવાર હોય કે મંગળવાર હોય કે હવે તું વિચાર. કોઈવાર તો રવિવારે બી કામ આવી જાય પછી શું કરવાનું.
હા એજ છે એવાય ભી જવું પડે ને શું કરી શકે કામ છે. આપણે શું કેય કસ્ટમર. ગુજરાતી માં સુ કે કેવાય સારું કેવાતા. અતિથિ દેવો ભવ.
હા એજ એજ મેત્વની વાત છે પછી. જે આવે છે, એમને કેટલી વાર, તો કેટલા બધા હજ, હો કેટલા દૂર દૂર છે, અમે કાલની વાત કરું કાલે અમારું જે આવેલો વસ્તુ, લેવા એ ભાઈ ખબર કાથી એ ભાઈ સ્પેશિયલ મુંબઈ કી લેવા આવેમા, આવે તો દુકાન બંધ કરવ વધાવાનું બંધ કરવાનો સમય થઈ, ગયો અમે જોયું, કે ચાલ આઠ વાગેએ અમે ચાલો ઘરે જોઈએ, મસ્ જમીને બસ ખાઈ પીને, બસ આરામ કરીને કોઈ મવી જોવા ફાવે. એ ભાઈ સા એવા, મેં કીધું એમને કે સાહેબ કાલે આવજ તો પછી એમને શું, થ હતું એમને કીધું, કે અરે અમે જો સવારે આઠ નવ વાગે, નનીકળલા મેહી સ જમી, કનેમે નિકલે્યા એકતર માનમાડ બસ ચૂકી, ગય ટ્રેનમાં બુક કર્યું આવ્યો છે. કાલે, તો અમે આવી ન શક એટલે કેવું, તમે